હા હું મજામાં જ છું તમે કેમ છો?
હું પણ મજામાં છું.
હા તો મને આજે તમારી સાથે અ અને ખેતી પરતી વિ વિષય પરથી વાત કરવાની હતી.
હા આ તો બહુ સરસ ટોપિક છે કારણ અ પાણી આવે્યા નથી ના તો છે. અ આપનો શીતકરી નો ખુબ નુકસાન થશે.
હા તો મારા માટે મારા માટે ખેતી ખૂબ મહત્ત્વનો છે જેમ કે સમયસર પાણી ન આવ્યો તો શેતકરીને જીવન પર અ મોટો અસર પડે. છે જેમ કે પાણીના આથવાથી ઘણું નુકસાન થાય છે. અ પણ અમુક ઓછા પ્રમાણમાં ફાયદો પણ થઈ શકે છે.
પણ હમ અ ભારતએ એક કૃષિ પ્રધાન દેશ છે ને તો અહીંયા ઘણા શેતકરી ખેતી તે માટે પાઉસ પાણી પર આધાર રાખે છે જો સમયસર અ પાણી ન આવે તો કરીને ઘણુ મુશ્કેલો નો સામનો કરવો પડે છે ને
હા તો મારા માટે પાણી ન આવ્યો તો ખતરામાં અ વેલે ના પાક સુકાઈ જઈ જઈ છે જે જુંવાર બાજરી પછી કપાસ, સોયાબીન અને ભાત અને બીજા અ પોકનું ઉત્પાદન ઘટી જાય છે ઘણી વાર આ ખો પાક નષ્ટ થઈ જાય જેમ કે આથી કરીને મહેનત અને પછી પૈસા બંને બગડી જાય છે.
હા પણ સૌથી પહેલા એ થાય છે. કે બીજા બીજ ઉગતા નથી ખેતરમાં પાણી ન હોવાના કારણે પીક સુખાઈ જાય છે. પાણી ન હોય તો જુંવાર બાજરી મકાતૂર, સોયાબીન, કાપુ અ કપાસ અને ભાત જેવા પાકોને ખુબ નુકસાન થાય છે ને
હા તો મારા માટે પાક ઓછો થવાથી શતકરીને અ આવક ઘટી જાય છે ખેતી માટે લીધેલું લોન ભરવું મુશ્કેલ બની જાય પરિવારનો ખર્ચ બાળકનું શિક્ષણ અને તો રોજની જરૂરતો પૂરી કરવામાં તકલીફ પડે છે પછી
હા પણ પાણીની અછતોના કારણે જમીન સુકાઈ જાય. છે, અને જમીન ઉપજાવું શક્તિ પણ ઓછી થાય છે ને જનાવરો માટે ચારો નો અભાવ સર્જાય છે. છે ગાય મહીસ અને ખોરાક અને પાણી મોટું. પાક ખરાબ થવાથી શેત કરીરી ને આવક ઘટી જાય છે ને.
હા તો મારા માટે પાણીના ઓજના કારણે કુવા, તળાવ અને નદીઓમાં પાણી ઓછું થઈ જાય છે પશુઓ માટે ચારો અને પાવનનું પાણી પણ ઓછું પડે છે. આના કારણે પશુપાલન પર ખૂબ ખરાબ અસર પડે છે જેમ કે એને પાણી પીવા ના મળતું.
પણ કપાસ અને ભૂઈમ ના શિંગોન માટે તો તો ટાઈમે અને પૂરતો પાઉસ પાણી ખુબ જ જરૂરી હોય છે ને. કારણ જો પાણી સમય પર ન આવે અથવા બિલ બિલકુલ ન આવે તો અ શેતકરીની હાલત ખુબ ખરાબ થઈ જાય છે. બવુ નુકસાન થાય છે શેતકરીને.
હા જો મારા માટે જો વર્ષ વરસાદ ઓછો હોય તો કાપની સમયે પાક હમ બન્નો થતો નથી અને આજના સૂકું સરલ બને છે અ અમુક શાકભાજી અને ફળાનો પક માં રોગ અને ફાગુન પ્રમાન ઓછું રહે છે અ કિચડ ઓછો કુવાથી ખેતરમાં કામ કરવાનું અને વાહન ચલાવવાનો સરળ બને છે પણ આ ફાયદા મર્યાદિત છે કે લંબા સમય સુધી વરસાદનો આવ્યો તો નુકસાન જ વધારે થાય છે.
પણ સૌથી પહેલું નુકસાન તો એવું છે કે બીવા વાયા પછી બીવાયા જાય છે પછી તે ઉગતા નથી ઘના શતકરી ઉધાર લઈને. દેખત અને ઔષધ ખરીદે છે ને પન પાણી ન પડવાથી ભી સુકાઈ જાય છે. અને આખો ખર્ચ વ્યર્થ જાય છે એના કારને શેતકારીની આર્થિકની સંસહન કરવું પડે છે. વ્યાજના પૈસા દુકટ વધી જાય છે એ પન ભરવાનું ટેન્શન રહેતું છે.
હમ તો મારા માટે છેત કરી જાની શરક છે કેમ કે અંતમાં એમ કહી શકીએ કે સમયસર ભાવ શેતકરી માટે જીવન દાય છે અને તો પાણી ન આવ્યો તો નુકસાન ઘના વધારે છે ફાયદા ઘના ઓ ઓછા હોય છે એટલું નહીં વર્ષાનું પાની સાચવું. ટપક સિચિંગો જેવી અધુનિક પદ્ધત આપનાવી અને તો પાની બચાવાનું ખૂબ જરૂરી છે. અ આપને પાણીનો યોગ્ય કાળજી અ રાખ ખશું તો શેતકરી અને અ ખેતી બંને ભવિષ્ય ઉજવળ બની શકે છે.
પન પાની ન આવે તો જમીન સુકાઈ જાય છે જમીનમાં ભેગ ગા પડી જાય છે અને જમીનની સુપિકા પન ઘટી જાય છે ને? જમ જમીનમાં હરિયાળી હોવી. જોઈએ ત્યાં ધૂળ અને સુક સુકા પણ જોવા મળે છે અના કારને આગામી પાક પર પન અસર પડે છે ને?
હમ તો મારા માટે આપનો દેશ ખેતી પ્રધાન દેશ છે. અ દેશના મોટા ભાગના લોકોને જીવનનો આધાર ખેતી છે. ખેતીનું સફલ ઉત્પાદન મુખ્ય વરસાદ પર આધારિત હોય છે. જેમ કે સમયસર અને પૂરતો પાઉસ અને અપૂરતો પાની કહેવાય. અને આવે તો શેતકરી ખુશ રહે છે અને તો પન જો પાની અ વરસાદ સમયને આવ્યો અથવા તો ખૂબ ઓછો આવે તો શેત કરીનું ઘનું અ મુશ્કેલોની સામાન સામનો કરવો પડે છે. જેમ કે પાની ન અથવાથી ખેતી અ પશુ પાલન અ અથવ વ્યવસ્થા અને તો જીવન પર મોટી અસર પડે છે.
હમ કેમ કે કે પાનીના સ્ત્રોત જેવા અ વિહીર, બોરવેલ, તલાવ, દન અને નદીઓમાં પાની પન ઘટી જાય છે જેથ કરીને સિંચન માટે પાની માં તે નથી જે લોકોની પાસે સિંચનની સુવિધા નથી. તેઓના તો પાકો સુકાઈ જાય પીકો સુકાઈ જાય છે ને?
હહ પાઉસ ન મારા માટે તો પા અ પાણી ન આવવાથી સૌથી પહેલાનું નુકસાન અ પાકને થયા છે શેતકરી બી અ ખતર ખતર દેવા મજ મજદૂરીઓ ને તો શી ચન પાછળ ઘણા પૈસા ખર્ચ કરે છે પણ પાણીના આવવામાં બી યોગ્ય રીતે ઊગતા નથી અને ઉગેલા પાક સુકાવા લાગે છે જેમ કે જ્વાર થઇ બાજરી કપાસ સોયાબીન અને ઘેવ ગઉ ભાત અને શાકભાજી જો પોકાનું ઉત્પાદન ઘટી જાય છે ઘની વાર આખું ખેતર અ બરબાદ થઈ જાય અને મહિનાઓની મહેનત થોડી જ થોડા જ દિવસમાં નષ્ટ ખરાબ થઈ જાય છે.
અને પાની ન પડવાથી હહ સુકતી નથી ને તો આના કારણે ગાય પહેલી મમી ફેરી અને મીંડા જેવા પાડીઓ પ્રાણીઓ માટે ચારાની અછત સર્જાય છે. પછો ની પૂરતો ખોરાક ન મળ માંથી દૂધ નું ઉત્પાદન પણ ઘટી જાય છે ને ઘણા છેતકરીને પશુઓ વેચવા પણ પડી પડે છે.
હા તો મારા માટે પાક ખરાબ થવાથી છેત કરીનેઆર્થિક નુકસાન થાય છે. બજારમાં વેચવા માટે ઉત્પાદન ઓછું મળે છે આવક ઘટી જાય છે. છે પણ ખર્ચો અ રહે જ છે ખેતી માટે બેંક અથવા સોસાયટીમાંથી લીધેલું લોન ભરવું. કઠિન બની જાય છે પછી પરિવારનો રોજિદો ખર્ચ બાળક નું શિક્ષણ પછી આરોગ્ય અને ઘરની જરૂરતો પૂરી કરવામાં તકલીફ પડે છે.
હમ્મ અને જયારે વારંવાર દુષ્કાળ પડે છે. ત્યારે ઘણા રોજગાર માટે શહેર તરફ જવા મજબૂર બને છે. પરિવાર થી દૂર રહીને મજબૂરી મજૂરી કરવાની પરિસ્થિતિ આવે છે. આના કારણે બાળકો ના શિક્ષણ પર પણ અસર પડે છે ને અને પરિવાર ના પરિવારમાં માનસિક ઘટનો વધી જાય છે.
હા તો મારા માટે વરસાદ ન આવવાથી ગામડાની અ અર્થવ્યવસ્થા પર પણ અસર પડે છે ખેતી સાથે જોડાયેલા મજદૂરોને કામ ઓછું અ મળે છે ઘણા લોકો રોજગાર શોધવા શહેર તરફ જવા લાગે છે. મજબૂર બને છે આ આથી ગામડાઓનો બેરોજગારી અને આર્થિક સંકટ ભી વધે છે. તો અંતમાં એમ જ કહી શકી એ કે પાઉ પાણી શેતકરી નું જીવન જે સમયે સર વરસાદ આ આવે તો ખેતી સમૃદ્ધિ બંને છે અને વરસાદ ના આવે તો શેત કરીને આર્થિક માનસિક અને તો પછી સામાજિક ઘણું નુકસાન સહન કરવું પડે છે એટલે પાણી બચાવવું વર નું પાણી સાચાવું અને ખેતીમાં અધુ આધુનિક પદ્ધતિતી પછી અપનાવે આજના સમયની શોધ થી મો મોટી જરૂરત છે કે શેતકરી મજબૂત હોશે તો દેશ પણ મજબૂત અને સમૃદ્ધ બનશે.
હા પણ પાક ઉત્પાદન ઓછું થવાથી બજાર માં ધાન્ય ફળ ભાજી અને કડધાાન્યની અછતો થઈ જાય છે ને આના કારણે ખાદ્ય પદાર્થો નો ભાવ વધી જાય છે. ફક્ત શેતકરી નહી પણ સામાન્ય લોકોનો પણ મોંઘવારીનો સામાન્ય કરવો પડે છે.